ઓકે.
હેલો!
હલો!
હલો કેમ છો? અવાજ આવે‌ છે?
આવે છે. હું મજામાં છું. તું કેમ છો?
હું પણ અહીંયા. એ દમ મજામાં છો. છો ને? અમારે ત્યાં તો આજે બઉ વરસાદ પડે છે. અને જેમ કે ચોમાસું ચાલુ થઈ ગયું તો ચોમાસામાં તો બહુ મજા આવે વરસાદમાં. પણ સાથે-સાથે કે, આપડે વરસાદના સમય પર ક્યારે બહાર ફરવા જઈ તો તો, વધારે મજા આવી જાય. તો આ વખતે ક્યાં ફરવા જવું હોય? તે કઈ નક્કી કર્યું?
અત્યારે તો શું છે કે, બઉુ વરસાદ આવતો એટલે તો શું છે કે આપડે હિલ સ્ટેશને જવાનું વધારે પડતું મન થાય. તો મેં વિચાર્યું છે કે, આપડે આજે પ્રારથરે માઉન્ટ આબુ જઈએ.
ત્યાં વિશે તને કઈ માહિતી છે?
હા એ તો બરાબર છે. પણ છેને હું એમ માઅ માઉન્ટ આબુ પડાવવુ હોય ને તો, સંપૂર્ણ પ્લાનિંગ કરીને ત્યાં જાવું પડે. કેમ કે, તે તો એકદમ પહાડ ના ટોચ પર આવેલું છે. કે જે માઉન્ટ આબુ છે એ રાજસ્થાન નું એક માત્ર હિલ સ્ટેશન છે. જે અરવલ્લી પર્વતમાળમા આવેલું છે, અને તેની ઠંડી અને આપ બહુ કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક સ્થળોમાં તે પ્રસિદ્ધ છે. મુખ્ય માહિતીની તને જો હું આબુની આપું ને તો તેનું મુખ્ય હે ને સિ રાજસ્થાન ના સિવર જિલ્લા માં આવેલું છે. છે અને અરવલ્લી પર્વતમાળા નું સૌથી નું ઊંચું શિખર છે. એ લગભગ આશરે એક હજાર સાતસો બાવીસ મીટર ઊંચું હે. અને તેના ઉપર હે ને એક અ તળાવ પણ આવેલું છે જેને આ પણ અ કહેવામાં આવે છે ને તે બોટિંગ માટે ખુબ લોકપ્રિય સ્થળ છે. અને દિલવાળ જૈન મંદિર પણ આવેલું છે જે શક અ સફેદ સંગ્રમથી રંગ અદભૂત કોતર માટે તે વિશ્વ પ્રસિદ્ધ છે. અને ત્યાં ખાસ કરીને સંસન પણ જોવાની તો બહું મજા આવે. કેમ કે સૂર્યાસ્ત જોવા માટે તો તે જાણીતું સ્થળ છે. એટલે માઉન્ટ આબુ તો એક માત્ર રાજસ્થાન નું હિલ સ્ટેશન પણ છે. અને હું તો એમ કહું વરસાદ ના સિઝન માં પણ ત્યાં જવું પડે. ને ઉનાળા માં તો ખાસ જવું પડે કેમ કે ત્યાં તો ગરમી લાગતી જ નહી ઠંડી જ લાગે. કે આપડે નવું કઈ રીતના જશુ કેમ કે એ તો બઉ ઉપર છે. તો કઈ રીતના આપણે ટ્રાવલિંગ કરવી છે ત્યાં તો ટ્રેન તો જતી નથી તો આપણે કારમાં જ જવું પડે. અથવા તો બાઈક પર જવું પડે અને ચલેન જાય તો તો બઉ બહુ ઊંચું છે તો થાકી જઈ તો તું કે એ રીતના આપણેે નક્કી કરી.
એ તો આપડે જશું આપડે ટ્રેન તો કઈ ટ્રેન જવાતું નથી ને ત્યાં કાઈ એરપોર્ટ પણ છે ને એટલે આપણે આપણી પર્સનલ ગાડી લઈને જ પણ જું પડે. ને ત્યાં પણ ઘણા અન્ય મેં સાંભળિયું છે કે ત્યાં ઘણા બધા અન્ય સ્થળો પણ છે. ફરવાલાયક જેમાં કે આપડે અચલગઢ કિલ્લો પણ આવેલો છે. પર જે છે ને પરમાર રાજાઓ દ્વારા નિર્મિત અને મહારાણા કુંભા દ દ્વારા પૂર્ન નિર્માણ કરાયેલો ઐતિહાસિક કિલ્લો છે. તેયા ના અંદર શિવ મંદિર પણ છે જેને અચલેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. અને તેના પ્રાચીન સભ્ય માટે જાણીતો છે. અને ત્યાર પછી ત્યાં એવું છે કે બ્રહ્માકુમારી જ મુખ્યાલય વિશ્વમાં ભરમાં જાણીતી અને બ્રહ્માકુમારી આધ્યાત્મિક સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે. જ્યાં પાંડવ ભવન અને શાંતિ પણ અહીં આવેલું છે. જ્યાંથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ મળે છે. અને જે જયારે વાત કરી કે જેનો મુલા તકાત લેવાનો સમય જે છે તે આપણે ગમે ત્યારે જઈ શકીએ. શિયાળો છે પછી ઉનાળો છે ચોમાસું છે અને ત્યાંનું વાતાવરણ તો છે ને ઠંડુ હોય છે. કે જે ફરવા માટે સો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. અને જે આપણે ચોમાસામાં પણ જઈ શકીએ જેમ કે જુલાઈ થી સપ્ટેમ્બરમાં જેમ ચોમાસામાં અહીં ચારે તરફ લીલોતરી છવાઈ જાય છે અને ઝાકળ અને નાના નાના ધોજને કારણે પ્રકૃતિ ખીલી ઉઠે છે અને તે આપણે વાત કરી કે કઈ રીતનું જવું તો ત્યાં આપણે રેલ માર્ગ માં મુખ્ય રેલવે સ્ટેશન જે છે. એ આબુ રોડ છે જે માઉન્ટ આબુથી આશરે અઠ્યાવીસ કિલોમીટર દૂર છે. જો આપડણે ટ્રેનમાં જવું હોય તો ત્યાં આપડે અબુ રોડ જવું પડે અને આપડે સડક માર્ગ થી જવું હોય તો આપણે સડક માર્ગમાં આપણે અમદાવાદ થી આશરે છે ને બસો ને પચીસ કિલોમીટર છે જે પાલનપુર અને ઉદયપુર જેવા શહેરોથી માઉન્ટ આબુ માટે સરળતાથી બસ તથા ટેક્સી પણ ઉપલબ્ધ હોય છે. અને ત્યાં આપણે જોયએ તો ત્યાં આપણને કુદરતી સૌંદર્ય અને શાંતિ અને ઐતિહાસિક સ્થાપના નો સમન્વય માણવા માંગતો હોય તો બે થી ત્રણ દિવસમાં વીકેન્ડ આપણે ફરવા જઈ શકીએ અને ત્યાંનું આપણે વાત કરીએ તો માઉન્ટઆબુ વિશે ઘણી બધી પણ રસપ્રદ વાતો છે જેમાં આપડે કહીએ તો તો એ શહેર જે છે પૌરાણિક અને ઐતિહાસિક નું મહત્વ ધરાવે છે જેમ કે પ્રાચીનમાં નામ પૌરાણિક કાળમાં આબુને અરબુદા ચલ કે અબુદ્રા પર્વત તરીકે ઓળખવામાં આવતો હતો. અને ત્યાં પૌરાણિક કથા એ એવું માનવામાં આવે છે કે મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ અહીં આવેલો હતો. લોકવાયકા મુજબ વશિષ્ઠ ઋષિની ગાય ખાડામાં પડી ગઈ ત્યારે તેને ઉગારવા માટે અબુદ્ર નામના નાભી મદત કરી હતી જેના પરથી આ સ્થળનું નામ આબુ પડયું. રાજાઓનો ઇતિહાસ અહીં પરમાર, સોલંકી અને ચૌહાણ વંશ શ જ ના રાજાઓએ શાસન કર્યું છે દેલવાડા ના મંદિરો ગુજરાત ના સોલંકી શાસકો અને તેમના મંત્રીઓ વસ્તુપાલ તેજપાલ અને વિમલ શાહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ત્યાં આપણે વાત કરીએ તો વન્ય જીવન અભ્યારણ્ય પણ છે જેને વાઈલ્ડ લાઈફ સેન્ચુરી કઈએ છીએ આબુ માત્ર પહાડી સ્થળ જ નથી પણ અહીં ઓગણીસો સાઠ માં સ્થાપિત માઉન્ટઆબુ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી પણ આવેલી છે. પ્રાણીઓમાં વાત કરીએ તો ત્યાં આપણને દીપડા સ્લોથ રિચ તામ્બર જંગલી ભૂંડ અને હરણ પણ જોવા મળે છે અને પક્ષીઓ અને વનસ્પતિ અહીં નામનું વિશિષ્ટ પક્ષી જોવા મળે છે ઉપરાંત જંગલી ગુલાબ અને વિવિધ પ્રકારના ઓરગે જેવી દુર્લભ વનસ્પતિઓ પણ અહીં થાય છે. અને ત્યાંના અન અન્ય આપણે આકર્ષણોની વાત કરીએ તો ત્યાં છે ટોક રોડ છે પછી નકીલેક છે નજીક આવેલો એક કુદરતી અખંડ છે જેનો આકાર તળાવમાં કૂદકો મારવા તૈયાર બેઠેલા દેડકા જેવો દેખાય છે. ત્યાર પછી આપડે ટેવર્સ ટેન્ક જે પ્રકૃતિ પ્રેમીઓ અને બર્ડ વોચિંગ માટેનું સુંદર સ્થળ છે જ્યાં પાણીમાં મગર પણ જોવા મળે છે અને ત્યાં ગૌમુખ મંદિર પણ છે વશિષ્ઠ આશ્રમ નજીક આવેલું આ મંદિર છે. જ્યાં ગાયના મુખ આકારના પથ્થરમાંથી કુદરતી પાણીની ધારા વહે છે. અને ત્યાર પછી આપડે વાત કરીએ તો બ્રહ્માકુમારી દ્વારા સંચાલિત આ એક અત્યંત શાંત અને મનોહર બગીચો છે જે જ ધ્યાન કરવા માટે ઉત્તમ છે ને જે ટ્રેકિંગ અને એડવેન્ચર ના જે શોખીન હોય માણસો એ આ આબુ સાહસિક પ્રવાસીઓ માટે ટ્રેકિંગ નું સ્થળ છે ટ્રેકિંગ રૂટ આપડે બેલીજ કેવ થી લઈને કેક્સ પાથ અને સનસેટ રેલ જેવા પ્રખ્યાત રૂટ પર પ્રવાસીઓ હથીંગ નો આનંદ લે છે રોક. ક્લાઇમ્બિંગ પહાડી વિસ્તાર હોવાને કારણે અહીં. રોક ક્લાઇમ્બિંગ અને રેપેલિંગ જેવી પ્રકૃતિઓ પણ થાય છે. તો તે વિશે શું કેવું છે તારું.
હા તે જણાય બધી વાત તો બરાબર છે પણ માઉન્ટ આબુ ની જે સમુદ્ર ની સપાટી છે ને કે આશરે એક હજાર બસો વીસમી તર ઊંચા એ આવેલું છે તો તમે મેં હમણાં જણાવ્યું તે પરંતુ તે જેમ વાત કરી કે ત્યાંનું હવામાન એક એકદમ ઠંડુ હોય છે અને સુખદ હોય છે. પણ હું તેની સાથે તને એ પણ કહું કે ત્યાં છે ને ગુરુ શિખર જે અરવલ્લી પર્વત મહા નું સૌથી ઉચચ ગણવામાં આવે છે. અને તેની સાથેને ડેલવાડા જૈન મંદિર તેમની અદભુત માર્બલ અને કો ત્રણે માટે હે ને વિશ્વભર માં પ્રસિદ્ધ છે. અને ત્યાં હે ને નજીકમાં જ છે ને આ અચલગઢ કિલ્લો એ એક ઐતિહાસિક સ્થળ આવેલું છે અને ત્યાં હે ને ટોક રોટ એટલે દેટકા જેવા આકારનો જે મેને વાત કરી ને કે કુદરતી પથ્થર છે. હા એ પણ ત્યાં છે અને તેની સાથે જા છે ને તે જે વાત કરીવી કે હું તને એમ કવુ કે આપડે ક્યારે જઉ તો ત્યાં તો હે ને તે વાત કરી કે આપડે આ અ અત્યારે ના જવાય પરંતુ હેને ઓક્ટોમ્બર થી માર્ચ સુધી નો સમય હે ને એ માઉન્ટ ટાબુ ફરવા માટે બેસ્ટ સમય અને અનુકૂળ માનવામાં આવે છે. અને ખાસ કરીને ત્યાં હે ને આપણને ઘણા બધી જાતના ફૂડ પણ મળી રહે છે ખાવા માટે. અને ત્યાં શોપિંગ કરવા માટે પણ એક મસ્ત બજાર છે તે ત્યાં શોપિંગ કરવાની પણ બહુ મજા આવે છે. અને પહાડી વિસ્તારમાં ત્યાં તો ખાસ કરીને મેગી ખાવાની પણ બહુ મજા આવે છે. તો આપડે છે ને રાતે મળી અને શંતિ તી નું હ વાત કરી ઠીક છે બાય.